હલો.
હલો.
હલો.
હલો.
હલો સંભળાય છે?
હા કેમ છો?
જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે?
હું મજામાં છું. તમે કેમ છો આજે આપણે શું વિચાર કરી છે શોપિંગ ઉપર વાત કરવાના છે. ઠીક છે તોમે આપને કઈ શોપિંગ કરી દી કરી લીધી છે કેમ શોપિંગ કરવાના છો. જો ગઈ કાલે અમે ગયા તા માર્કેટમાં તો મને બે કોટ સેટ પસંદ આવ્યાતા. તો બે કોટસ લીધા છે અને નાઈટી મને આજે પરચેસ કરીશ. આજે મને બહુ સારી નાઈટી મલી ગઈ છે. કફતાન નાઈટી આવે છે ને અચ્છ તમે બધા લોકો ગયા હા પછી આજે બઉ બહુ ગુમ્યા બહુ ફર્યા પછી અમને કઈ સમજ નથી આવતું. પછી અમે તો આપ વગા ત્યાં અમને બહુ ગમી ગઈ તી નાઈટી પછી હું લે લીધી છે હું બહુ સારી છે એનું ફેબ્રિક ભી બહુ સારું છે. અને પછી રેટ પ્રમાણે મને ફાવી ગયું છે. હું પરચેસ કરી લીધું તું મેં તમે બોલો તમે શું શોપિંગ વોપિંગ કરવા જાવ
હું તો હું તો હમણાં ટ્રીપ પર જવાની છું. તો શોપ શોપિંગ કરવાનું જ છે. તો હું હજુ તો વિચારું છું કે ઓનલાઈન શોપિંગ કરું કે ઓફલાઈન હવે એક્ચ્યુલી ઓનલાઈન શોપિંગ શોપિંગ કરવા માટે આપણને ડીલ સારી મળે છે. બટ એમાં આપણે ફેબ્રિક્સને એ બધું જોઈ નથી શક તા કે કયું ફેબ્રિક્સ છે કે કયું આપણે એને ટચ નથી કરી શકતા આપણને સૂટ થશે કે નહી કે એવું એ એમાં થશે નહીં. અને ઓફલાઈન શોપિંગ કરવા જશું તો એમાં આપણે ફેબ્રિક ટચ કરી શકીએ છીએ, પ્લસ આપણે એનું મટીરીયલ ચેક કરી શક કેછીએ કે આપણને શૂટ થશે કે નહીં. એટલે અ મેં મેં હવે
આ તો તમે સારું પૂછો તો તમે જે શોપિંગ ક છે સારી વસ્તુ છે પછી અમે શું છે કે અમે બેચા અમે ફરવા આવ્યા છે દિલ્હી સાઈડમાં આવ્યા છે પછી અમે શું છે કે ત્યાં સારું ડ્રેસ મળી જાય છે એટલે તમે ડ્રેસ છે તમને વનપીસ જે બહુ સારા મળે છે જ્યાં સુધી તમે હું કહ હું કાલે ગઈ હતી શોપિંગ કરવા માટે પછી હું શું છે હુંની બધી શોપ જોતી ને પછી મને જે મને જોત તો મને કંઈ નથી મળ્યું પછી મારે આજે પાછું જાઉું પડિયું છે પછી કોઈને મને કીધું છે કે તમે મોલમાં જાઓ. તમે વનપીસ તમને તમારેે પ્રમાણે તમને સારી રીતે ડ્રેસ મટીરિયલ મળી જાય પછી હું ગઈ પછી એમના મને ડ્રેસ છે ને લોંગ ડ્રેસ મને ભાવી ગયું પછી મને પરચેસ કરી દીધી. પછી એથી સારી છે ને મને શોપ પરને એક મને ઓફર બી આપ્યું છે કે તમે આ ડ્રેસ લીધી પછી એમને એમને કીધું તમને આ ગિફ્ટ છે કે તમે ફાાઈવ હન્ડ્રેડ સુધીનું તમે એક સ્લીપર તમારા માટે ફ્રી છે પછી મારે શિલ્પકો હો તમે તો બધુ ટાઈમ લાગેના અધો કલાક લાગી ગ્યો પછી આ કંપની વાળાને મને ફ્રી મે મ ગિફ્ટ તરીકે આપી છે પણ એ છે કે મને રેટ પ્રમાણે શાદીસ્ મને મળી ગઈ છે ડ્રેસ આપડી ગઈ મારી અનેી પરી આ સાથે ફ થઈ ગઈ છે તો આ છે કે તમે મોલમાં જ જાઓ તમને કાફી સુધી તમને વધારે કાફી સુધી તમને વસ્તુ મળી જ જાય છે
હમ બરાબર છે એટલે હું ભી હવે અત્યારે કન્ફ્યુઝ જ છુ ઓફ લઈન શાપિંગ કરું કે ઓનલાઈન શોપિંગ કરું હું અત્યારે હવે આઈ થિંક ઝુડિયો વેબસાઇટ એમાં જવાની છું ત્યાંથી કોટ સેટ છે વન પી છે એ બધું હું લેવાની છું
તો મને મને તો એવું જ લાગે છે કે ઓફલાઈન શોપિંગ કર. વી જોઈએ કેમકે આપણને મટરિયલ્સ અને આપણે ટ્રાય કરીને લઈ શકીએ છીએ કે આપણને કમ્ફર્ટેબલ છે કે નહી સાઈઝ આ તે બધું
હા તો તમે સાચું કહો છો ઓફલાઈન શોપમાં તમને ઘણા બધા ફાયદો થશે તમે આને બાર્ગેનિંગ કરી શકો છો શોપ પર તમે કરી શકો છો મોલમાં તમે નથી કરી શકો પછી તમે જો તમને જુડયોમાં તો સારી વસ્તુ મળે છે ને તમને રેટને બહુ સસ્ શું હશે તરે ટી શર્ટ બી તને સારી મળ છે ને હા તમારી રેટ પ્રમાણે તમારા કલર પ્રમાણે તમારા ડ્રેસ પ્રમાણે તમે એ તો બધું સારું લઈ શકો છો કે તમે છોકરા માટે તો ઘણી વસ્તુ છે ત્યાં. જુડું તો તો સારું છે. તમે રેટ બહુ કમ સા સસ્તું રેટે પછી ડ્રેસ મટીરયલ બહુ સા ગમે છે તમે ઓફલાઈન શોપિંગ ઞુટુડિયો વેબસાઈટ છે ઘણી બધ સાદી વસ્તુ છે.
આ તો છે બીજી છે કે તમે વેબસાાઈટમાં જાઓ તમે થોડું કોસ્ટલી મળશે પણ તમારે શું છે કે તમે ત્યાં ત્યાં શું છે કે તમે સારી વસ્તુ છે વેબસાઇટમાં તમે એકબર ડ્રેસ લવ ક્વોલિટી મસ્ત હોય વેબસાઇટ ની એની વસ્તુ શું છે કે તમે ત્યાં એને પહેરવા માટે તમે એવું લાગે કે પ્રેઝન્ટેબલ કંઈ પહેર્યું છે તમે હા છે કે તમામે પ્રેઝન્ટ આવી બહુ સારી વસ્તુ મલે છે તમે આ પહેરી શકો છો આમ થાય છે બીજું તમે જયારે ઓનલાઈન શોપિંગ કરો શું કરવાની હતી ઓનલાઈન શોપિંગ પછી શું થયું ઓનલાઈન શોપિંગને કઈ વસ્તુ એવી હતી કે મેં વાય હતી પછી ડ્રેસ મટરિયલ સારું નથી હતું એમાં
હા ત્યાં એમાં મટીરિયલમાં મટીરિયલમાં ઈસ્યુ આવે છે ઓનલાઈન શોપિંગમાં
કોક કોક વા તમને મળ જાય છે તમને સારી વસ્તુ નથી મળ તેવું થાય જ છે.
હમ બરાબર છે.
તો હું બી એમ જ કરું છું હું કોમું કમાવું જ મારે ગ્રોસરી કઈ કામ થઈ ગયું છે પછી મારે માગવાવું પડ તો પછી ઓનલાઈન મંગાવી દશ ફાઈવ મિનટ સુધીમાં આવી જાય છે.
હા એ બરાબર છે કે કઈક હા કઈક આપણને ઈમરજન્સી માં જરૂર હોય તો એ દસ મિનિટમાં આવી જાય છે.
હા પછી હું કેટલું બધો એવું થયું હતું કે કઈ ગેસ્ટ આપી ગયા છે અને પછી મને આઈસક્રીમ બધું મગાવું છે અને કઈ ખતમ થઈ ગયો છે. કોઈ સમાન પછી હ ફાઈવ મિનિટ સુધી મે મારા પાસે આવી જાય છે તો મને બહુ સારું લાગે છે તમે ઓનલાન શોપ અમુક અમક ચીજ તમે ઓનલાઈન શો કરી શ કો છો એવું નથી અમુક અમુક મટરિયલ એવું બી હોય છે કે તમે ઓનલાઈન શોપિંગ કરો ડ્રેસ માટે તમને સારું મલી જાય ફરક તમને ખરાબી મલી જાય છે પછી એને રિટર્ન કરવાનું તો તમારો રિફંડ જે આવશે એ વોલેટમાં નાખી દે છે પછી ગિફ્ટ વોલેટ તમારે વાપરું પડશે તો બો પ્રોબ્લેમ થઈ જાય છે તો એના માટે શું છે કે તમે ફરી તમે માર્કેટ જાઓ અને તમે ઓફલાઈન શોપિંગ કરો પછી તમે ફરી શકો છો તમારું માઇન્ડ રિફ્રેશ થાય છે. બે વસ્તુ જોવ છો તમે આપણે પોતાની ફેવરેટ વસ્તુ લઈ શકો છો
હમ ફ્રેન્ડ્સ જોડે શોપિંગ કરવા જઈએ તો આપડે અ ફ્રેન્ડ્સ જોડે સારો ટાઈમ પણ પાસ કરી શકીએ છીએ કે એ લોકોને ટાઈમ આપી શકીએ છીએ એવું બી બને છે અને ઓનલાઈન શોપિંગમાં તો શું થાય છે કે હું મંગાવું છું પછી સાઈઝ આમ તેમ થાય છે તો ફરીથી પાછું પાછું ચેન્જ કર મોકલવું પડે છે એમાં એમાં વધારે ટાઈમ જાય છે અને ઓફલાઈન શોપિંગમાં આપણે ત્યાં જઈને ચેન્જ કરી દઈએ ચેન્જ થઈ જાય છે આ તો પિકઅપ કરશેને પછી પાછું આવશે ને એમાં બહુજ ટાઈમ જતો રહેે છે.
હ તો તમે સાચું ક છો પછી એવું થાય છે જો તમે ઓનલાઈન શોપિંગમાં જયારે તમે મારા સાથે શું થાય છે. કે તમારા પાસે આજે ઇન્સ્ટન્ટ માર્કેટનું શું થાય છે તમારી પાસે કે માર્કેટ તમે જાઓ છો તો ત્યારે તને ઓફલાઈન શોપિ હ તમે ઓફલાઈન શોપિંગ કરો તો છો ત્યાં સુધી ત્યારે ઓફલાઈનમાં તમને ઘણી બધી વસ્તુ છે તમને ઓપ્શન મળી જાય છે ઓ શો તમને કોઈ ડિઝાઇન જોતું હોય આના માં કઈ બીજું ડિઝાઇ તમને મળી જાય છે આના કરતા તમે ત્રીજું ડિઝાઇન જોશો તમને કેવી રીતે ડિઝઇન તમને કોણ શું ડિઝાઇન તમને પસંદ હશે પસંદ આવીઈ જાય આ તમને ખબર નથી પછી તમને લાગે તમે એક ડ્રેસ લેવા માટે જાઓ તમને ત્રણ ચાન્સ મળી જાય. પછી તમને સારી લાગી પછી તમે લઈને. પછી રેટ તમે બાર્ગેનિંગ કરીને શોપ ઉપર તમે કરી શકો છો અને તમે ઓછા કરીને તમે ત્રણ વસ્તુ લાવી શકો છો આ તમને ફાયદો થશે. લેવામાં
હમ હા ત્યાં ઓનલાઈન શોપિંગમાં એ બધું થતું નથી કે આપણે બાર્ગેનિંગ કરીએ કે કઈ વધારે પડતું ડિસ્કાઉન્ટ માંગીએ તો મળે કે એવું કઈ થતું નથી તેમાં તો ફિક્સ જ પ્રાઈસ હોય છે
અને જો તમે કઈ તમે કઈ ડ્રેસ મટરિયલો તો અમે કોઈ વાંધો નથી આવતો પણ જયારે તમને કઈ સ્લીપર એલું બધી વસ્તુ લેવાની ને શૂઝ સ્ તો આમાં શું થાય કે તમારે સાઈજ તમા મારે લેવું પડે તમે નંબર જોોને લઈ હલો પછી ત્યારે તમારી ઘર આવશે તમને ચેક કરવો પડશે જયારે છોટુ મોટું થઈ ગય પછી તમારી ટન કરવું પડશે તો મને એવું લાગે છે અમુક અમુક ચીજો મેં શું છે કે ઓફલાઈન શોપિંગ કરવામાં સારું રહે.
હા, અમુક વસ્તુ અમુક વસ્તુ આપડે ઓનલાઈન શોપિંગમાં સારી. પડે છે અને અમુક વસ્તુઓ ઓફલાઈન શોપિંગમાં સારું પડે છે.
હા, આતો છે. આ તમે જો તમારે તમે એવું લાગે કે તમે કોઈને ગિફ્ટ આપવાનું હોય હેના. પણ તમે ત્યાં જઈ નથી શકતા. દૂર દેશમાં રહે છે. પછી આ ઓનલાઈન સારું હોય છે, તમે ત્યાં બુક કરી દો ત્યાંનું એડ્રેસ નાખી દેજો. પછી આના બડે હો એમને ટાઈમ સુધી મલી જ જાય છે. પછી તમે જવુંનો પડ્યો. તમારું કોઈ કામ છે તમે અર્જન્ટ કામ બાકી ગયું છે, તમે એનું ગિફ્ટ એમને મલી જશે. જી એબી ખુશ થઈ જશે. કે ભઈ મને ઓનલાઈન કોઈ ગિફ્ટ મોક્લ્યો છે માર રિશ્તેદારે. પણ ગિફ્ટ આ હુછે, અવે મને ઓનલાઈનમાં સારું લાગે. અચ્છા.
હમ, હા એ વસ્તુ સારું છે ઓનલાઈનમાં. કે આપડે બીજે બીજા કોઈ એડ્રેસ પરબી આપણે ડાયરેક્ટ અ
હવે જો હું હું પો હું પોતે શું છેને પોતે ઘણું બધું કામ કરું છું જેવી જેવી રીતે છે કે મારું ચારજનનું કામ છે. કોટનની બે શી ટી વાલી બેડશીટ છે. તો હું પોતે બધાં મને કેય દે છેકે ત મને મને બેડશીટ જોવે છે તો હું પોતે એમને પેક કરીને મોક મોકલી દઉં છું. કોઈ અ કોડરસિસ વહી જાય છે એમના પાસે તો એમના માટે તો ઓનલાઈન છે. બધાં હું ફોટો મોકલી દેઉં છું. તો પછી એમને જે પસંદ આવશે પર એમને રીઝનેબલ રેટ મળી જાય છે. માં હું આખું એમ જ આમ કરું છું અહિયાં બી. કે મારે પાસે બેડશીટ નું કામ હોય શ ઘણા બધા કામ હોય છે. તો હું એમના મોક પર છી એવી સારી વ સતુ મલે છે ને એમને ત્યાં બેઠા બેઠા અમને કોડેર મોકલી દઉં છું. તેમના માટે બોવ સારું છે.
એ સારું છે.
એ વાત છે અને બીજું શું છે કે ઓનલાઈનમાં જો હવે તો ત ઘણી બધી વસ્તુ એવી મલે છે ને ઓનલાઈનમાં તમે કોસ્મેટિક તમને જોઇતુ આ બધું તમે લઈ લેજો
હા બરાબર છે હમ હા ચલો ફરી વાત કરીએ પછી ક્યારે ચાલો જય શ્રી કૃષ્ણ